હેલો.
હેલો.
હલો.
જય શ્રી ક્રિષ્ન
તમારો અવાજ બઉજ ધીમો આવે છે
અચ્છા આ બી આવડી આવી રહ્યો છે.
હા હવે આવી રહ્યો છે કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો?
બસ કશું નહી થોડા વોકિંગ કરવા જઈ રહ્યા છે ઉપર.
હા હું પણ મેં કીધું તમારા થી વાત કરી લઉં અને થોડી વો કિંગ પણ કરી લઉ એટલે પછી મેં તમને ફો મેસેજ કર્યો કે ફ્રી છો કે કેમ.
ની ફ્રીસ થી પર વો ટાસ્ક કરેે એસે કુછ.
આજે તો હું પણ બહાર ગઈ હતી તો હમણાં આજે અમે બહુ મોડા આયા હતા. આવીને બસ આ દૂધ ખીચડી જમ્યા હમણાં જ. પછી મે કીધું થોડા નવરા થયા છે. તો આમ વોક કરતા કરતા તમારાથી વાત પણ થઈ જાય આજે તમે શું વિચાર કરીને રાખ્યો છે કયા વિષય પર વાત કરવાની છે.
આજના સમયે ઘણા લોકો લોકો સારા ભવિષ્યની સારી આવક અને નવીન તરીકો માટે વિદેશમાં નોકરી કરવા જાય છે તો એના વિષય પણ વાત કરવી છે.
બિલકુલ એકદમ બહુ જ નવીન તમે જો હમણાં જે ચર્ચામાં વિષય ચાલી રહ્યો છે એના પર તમે બહુ સારો વિચાર કર્યો છે જો અમે આજે અમારા એક મિત્રના ત્યાં ગયા હતા ને તો એ લોકો પણ એ જ વાત કરતા હતા કે આજકાલ લોકો પૈસા પાછળ અને પોતાનું નવીન ભવિષ્ય બનાવવા માટે પોતાના મા બાપને જો કેવી સ્થિતિમાં મૂકીને અને જતા રહે છે અ વિદેશમાં નવી નોકરીના અવસર મા ટે તો અમારે એક મળવા વાલા છે એમના બે દીકરા છે તો બેઓ બે દીકરા વિદેશમાં રહે. છે અને સારું આમ સારો પગાર છે એમનો ત્યાં અને સારી કમાઈ કરે છે પણ એમના માતા પિતા હવે અહિયાં અમ ભારતમાં એકલા રહી ગયા છે અને બીજા એમના કોઈ અહિયાં સગા સંબંધી પણ અહિયાં રહેતા નથી એ પંજાબના રહેવાસી છે. તો આ કરીને જો હવે એ લોકોના અ ઘડપણના દિવસ થયા છે એટલે હવે એ લોકોની સેવા કરવા માટે માત્ર પૈસાની જ જરૂરિયાત નથી પણ પૈસાની જરૂરિયાત સાથે એમને પોતાના પરિવાર પોતાના છોકરા એમની પણ જરૂરિયાત છે પણ હવે એ લોકો તો વિદેશમાં સેટલ થઈ ગયા છે એટલે એ લોકો પૈસા મોકલાવી શકે છે પણ એ પોતે અહંયા નથી આવી શકતા અને એ તો સારું છે કે હમણાં તો એમના તો પણ પતિ પત્ની બેવું છે તો એ લોકો એકબીજાને એકબીજાનો સહારો છે એમ પણ એવી પછી એવી પણ નોકરી કઈ કામની કે જય્યારે અમ માતા પિતાને એમના દીકરા અને દીકરીની જરૂર હોય ત્યારે તો એ લોકો વિદેશમાં અ પૈસા કમાવા માટે ત્યાં આપણે સારા સારા ભવિષ્ય માટે ત્યાં એ લોકો છે અને અહં એમના મા બાપને અહિયાં એકલા મૂકી રાખ્યા છે તો હવે આનું શું થઈ શકે છે જો આ આવી સમસ્યા પણ આવે છે કે પૈસા પાછળ એ આપણા માતા પિતાને અહિયાં જ ભૂલીને જતા રહ્યા છે એવું એવું લાગે છે માત્ર પૈસા આપી દેવાથી એમની જે ફરજ છે એ પૂરી નથી થઈ શકતી
હમ સાચી વાત કહો તમ હા તો દેખો પહેલે લોકો પોતાના ગામ કે ચહેરા જ કામ શોધતા હતા તો પરંતુ હવે તો દુનિયા ઘણી મતલબ સબ સહ બહારની જવાનું જોવે છે નોકરીિયા વગેરે સબ
બિલકુલ હા ચલો આવું કહી શકાય છે કે આપણો ભવિષ્ય બનાવવા માટે લોકો બહાર જાય છે બહાર પૈસા કમાવે છે ચલો સારી વાત છે પણ એમને આપણા માતા પિતાની પણ સમય સમયે કાળજી લેવી જોઈએ પછી જો એમને સાથે લઈ જ જઈ શકતા હોય તો એમને કા તો સાથે લઈ જવાનું કા તો પરિવારના સદસ્ય જય્યારે એમને સેવાની જરૂરિયાત હોય ત્યારે એમની પાસે આવીને એમને સેવા કરવાનો પણ એમનો ફરજ છે જો એ પોતાની ફરજ ન નિભાવી શકે અને માત્ર પૈસા મોકલાઈ દે તો પૈસા મોકલાઈ દેવાથી એમની ફરજ પૂરી નથી પડતી હું તો આવું વિચારું છું
સાચી વાત કહો છો તમે પૈસા એ સબક નથી હ તો મતલબ સ પૈસા મા બાપની સેવા કરવાની ઓ બુઝુર્ગોની સેવા કરવાની બ સૌથી બડું ધન કેહેવાય વણાર હાથે અગર છોટા છોટા પલ બી બિતાવાની કોશિશ કરવાનો તો વહ યાદગાર રહે વનારા હાથ પૈસા સબકછ નથીની
બિલકુલ પૈસા જ બધી નથી હોતું બધી બાબતમાં પૈસાને જ મહત્વ આપવો એ સારી વાત નથી હવે એ લોકો અહીંયા રહેતા નથી માત્ર જય્યારે પણ એમની એમને પૈસાની જ જરૂરિયાત હોય છે ત્યારે એ લોકો એમને પૈસા પહોંચાવી દે છે પણ પૈસા પહોંચાવાથી એ જ્યારે એમને ક્યાંક હોસ્પિટલ જાય છે ત્યારે એમને જોઈએ કે કોઈ માણસ એમની સાથે હોય હવે જો ઘડપણ એમનું ચાલી રહ્યું છે તો એમને સમય સમય પર ડોક્ટર પાસે જવું ચેકઅપ કરાવવું તમને તો ખબર જ છે કે ઘરના બીજા બધા કામ રાશનનો સામાન લાવો બધા ઘરના બધા જ કામ હોય છે એમનો સારો ઘર છે બધું છે પણ એમના પાસે માણસ નથી અને એમના અહીંયા કોઈ સગા સંબંધીઓ પણ રહેતા નથી એમને પાસ પડોશ વાળા રહે છે એ લોકો કોઈ એમની કાળજી તો લે છે પણ તો પણ પાસપડોશ વાળા પોતા પોતાનું સમજીને કાળજી આમમાં વ્યવહાર હોય તો પોતાનું આમ આવે છે વાતચીત કરે છે પણ તો પણ ફરજ નિભાવવાનો અ જે જિમ્મેદારી છે એ તો એમના બાળકોની છે તો જારે એમને બાળકોની એમની જરૂર હતી ત્યારે એમને કેટલા પ્રયાસો કરીને પ્રયત્ન કરીને એ લોકોને અ ભણાયા ગણાયા અને પછી જયારે એ લોકો કાબિલ થયા ત્યારે એ વિદેશમાં જઈને વસી જાય છે પોતાનું ભવિષ્ય સુધારવા માટે તો જય્યારે ઘડપણમાં એમના મા બાપને એમની જરૂર છે તો ત્યારે એ લોકોમ કોણ કોણ બીજું છે કે એ એમની મદદ કરવા કે એમના ઘડપણમાં એમનો સહારો બનવા આવશે હવે એમને એમના છોકરાઓની મદદની જરૂરિયાત છે તો એ છોકરાઓને પણ આવીને પોતાની ફરજ નિભાવી જોઈએ
હ સાચી વાત કો સોતા મેં વિદેશમાં રહેતા લોકોને મહેનતો સમયની કદર અને નિયમોનું પાલન કરવાનું પડે છે તો અત્યાં જીવનનો ઝડપી હોય અને હરેક વ્યક્તિ પોતાની પોતાની જવાબદારી રખવામાં સંભળ સંભળવી પડે છે
બિલકુલ સાચું કહો છો તમે ત્યાંની જી જવાબદારી એમને પડી ર છે કે હવે એ લોકો વિદેશમાં જઈને વસી ગયા છે તો એમને ત્યાંની પણ જવાબદારીઓ એમને લીધી છે પણ એ સૌથી મોટી જવાબદારી તો એમની એ છેને કે એમને પોતાના મા બાપને સમય પર એમને કામ આવું જય્યારે એમના મા બાપને એમની જરૂર હોય ત્યારે એમને કામ આવું તો એ પણ એક મોટી વાત છે અને જયારે એ લોકો વિદેશમાં જઈને વસી જાય છે તો ત્યારે એમની ત્યાં પણન નવીન દુનિયા વસી જાય છે ત્યાં પ ત્યાં પણ એ લોકો એમના કરિયરને લઈને બહુ જ અ આમ સજગ હોય છે ત્યાંના રૂલ ત્યાંના રેગ્યુલેશન બહ અલગ હોય છે અહંથી અ સમયનું બહુ જ મહત્વ હોય છે ત્યાંના લોકો આપણે અહીંયાના લોકો કલાકો સુધી આમ ફોન ઇન્સ્ટાગ્રામ પર વિતાવી નાખે છે પણ એ લોકો એક એક મિનિટને બહુ જ સાચવીને વાપરે છે અને અ એક એક મિનિટનો એમના એમને પૈસો મળતો હોય ને એવી એમના એમની એમનું કામકાજ હોય છે તો ત્યાં વિદેશમાં એ લોકોની દુનિયા અલગ જ હોય છે તો એ લોકો એ દુનિયામાં એટલા ખોવાઈ જાય છે કે એ પોતાના મા બાપ પ્રત્યે એમની જે જિમ્મેદારી છે એ એ લોકો ભૂલી જાય છે
હ ભૂલી જાય છે તો મા બાપનો તો બી સાથ રહ્યોતી નનેં કે વ વિદેશમાં ગયા હૈ તો અનારે થોડો બહુ મા બાપનો બી સપોર્ટ મતલબ હ સાત્ર હોગત જ ગયાની વ ભી
બિલકુલ સાચું કહો છો જારે એમના માતા પિતાએ એમને સારો સપોર્ટ કર્યો ભણયા ત્યારે જ તો એ એટલા કાબિલ થયા છે પણ હવે જયારે એમના ઘડપણમાં એમને જરૂર છે એમની તો એમને પણ આવીને પોતાની ફરજ નિભાવી જોઈએ હા નોકરી કરિયર વિદેશમાં રહેવું એ બધું એક જગ્યાએ પણ જય્યારે એમને સમસ્યા આવે જય્યારે એમના મા બાપ એમની શારીરિક સમસ્યાથી અ જુજી રહ્યા હોય છે અ કે રોગથી ત્યારે એ લોકોને પણ એમને સપોર્ટ કરવા માટે પોતે આવવું જોઈએ પૈસા મોકલાવાથી એમની જિમ્મેદારી થી એ પૂરું નથી કરી શકતા પૈસા મોકલાવાથી એ પોતાની જિમ્મેદારી પૂરી કરી લે છે એવું નથી હોતું પૈસાની જગ્યાએ માણસની પૈસાની કમી માણસની કમી પૈસા પૂરી નથી કરી શકતો એવું હું વિચારું છું
ચાલો
ચાલો તો આપડણે ફરી મળીશું તમે તમારો ખ્યાલ રખજો જો, જય શ્રી કૃષ્ણ